હલ
હા શું કરે
કઈ નઈ આ વરસાદ પડતો છે એને જોયા કરતી છે
હા આજે તો બહુ એમ વરસાદ છે બધી જગ્યાએ ન્યુઝ પર એમ
હમ વરસાદ ની આગાહી છે ને તો
હમ
હવે તો પાડસે જ બધી જગ્યા પર પાણી પાણી છે અમારા ઘર પાસે બધુ છે બહુ બધું પાણી
અમારે ઘર પાસે બધા પાણી જોવા જતા છે આવતા છે બધા ઘરે છે આજે તો
એજ તો આજે જાહેર રજા આવું કઈ એનાઉન્સમેન્ટ કરેલું છે
હમ
હ વરસાદ માં તો એવું થાય કઈ ગરમ ગરમ બનાવીને ખાયા જ કરીએ ખાયા જ કરીએ
હા એ તો છે પણ આવડ આવડવું બી જોઈએ ને
હમ હળ મેજ સોચીતી હતી કે શૂપ બનાવું કેમ કે આવું મોસમમાં તો એવુજ થાય તો કોઈ ખઈએ ઘરે બેહી બેહી ને ખાવાનું જ મન થયા કરે
કઈ ચટપટું એમ
તે તો ચટપટા માં તો પકોડા.
હમ્મ. બનાવા માં બી એટલી મહેનત હમ્મ ફોનમાંથી બી જોઈને બનાવીએ પણ એમાં હોય બીજું બીજું.
અરે ની પર એ યુટ્યુબમાં તો એ તો કઈ જુદું બતાવે એમાં બતાવે હુ ને આપ આપડે બની હું જાય એવું કામ છે, એમાં તો આપણને ની ખબર પડે
અ ને જાત જાત નું મગાવે એવું તો હોય બી ની આપડી ઘરે
એજ તો આ નાખો તે નાખો, એના કરતા સાડું સિમ્પલ ઘરે હોય એનાથી બનાવી દેવાનુ
અ, એમ જોઈને બનાવા જાવ તો
કોળા બનાવતા આવડે ને પેલું પાતોળી જેને ખાંડવી
હા હા તે દિવસે એની રેસીપી હા
હમ, એ તો બો ઈઝી જ છે. દ દહી કે બે પેલું દહી કે છાસ મા બેસન નાખીને અને મિક્સ કરીને થોડું એમાં હલ્દી ને નમક નાખીને મિક્સ કરીને પછી એને પેલું ઉકાળી જવું દેવાનુ ગરમ કરવાનુ દસ પંદર મિનિટ, હા એનું એવું બેટર એકદમ પેલ એકલું ચીપચીપ બી ની હોવા જોઈએ, એકદમ ગાડું ગાડું આવે ને
હા જાડું જાડું થઇ જાય એટલે
છને એમ ડીસ પર એમ લગાવી દેવાનુ
હમ્મ
ઈ પછી કટ કરીને એના પર તડકો મારી દેવાનો સિમ્પલ દસ મિનિટમાં તો રેડી
બની બી જાય હા
એ એ ઈઝી છે, એટલે એજ આવડે બીજું કઈ ની આવડે
હ અ અરે પેલું પેલું બી ખબર ની કેવી રીતે બને મને એ બી બો ગમે જોઆ એમ પેલું પાત્રાનુ બનાવે તે તમે
અ હ એ પાત્રા એ બી ગુજરાતી ફેમસ ડીશ એના એવા પાત્ર જ આવે અલગથી જે ખવાય એમાં બી એવીજ રીતે એમાં પેલું બેસન નું બેટર તૈયાર કરે અંદર બેસનમા જે કોઈ શાકભાજી કોઈ નાખવા વાલા નાખી કાંદા એવું તેવુ
હ.
પચ્છી મસાલો નાખે, પેલો લીલી ચટણી પછી નમક ને હલ્દી એવું નાખી દેય પછી, એ જે પેલા પાતરા આવે ને મોટા મો કા એમાં લગાડે આખુ પછી એને રોલ કરી દેય ને એને કટિંગ કરીને એને બાફવાનુ
હા એટલે બાફી ને પછી એને શેપમાં કટ કરીને પછી એમાં બી
એમાં બી વઘારે, હા એમાં બી તડકો મારી દેવાનો રાય જીરૂં જેનાથી, ગાયથી જ વગારે
હા વધારે તો રાયથી જ વઘારે
હમ એ બી છે.
હા
એને બી સિઝન હો એના પાત્રા જે ઉગે ને ત્યારે જ મળે હવડે તો ખબર નઈ મળે છે, એ હા એ વાલા પા હવે એટલા ખાસ જોવા નહી મળે એમ તો એ બી બધા બહુ બનાવીને ખાય.
હા
ને સિમ્પલ જ છે, એમ એટલું એમ કઈ હાજરી મળને પુણ ટેસ્ટ ભી મસ્ત લાગે.
મસ્ત લાગે હા અરે પેલી છે લોકો ક્લાસ માં એ બહુ લઈ આવે આજ બનાવે બનાવે ને.
હમ એ ઈઝી એટલે જ એ બનાવતી હોય.
હા એમ તો બનાવવા માટે બહુ બધું છે.
બનાવવાનું કંટાળ આવે તજ કઈ ઈઝી હોય એ બનાવી હકાય કાલે જ બનાવેલા પકોડા. કાંદા બેસન ના બેસન વાળલી બધું વધારે ઈઝી હોય રેસીપી જેને ફટાફટ બની જાય. કાંદા કાપી દીધા અંદર બેસન હલ્દી મીઠું નાખી દીધું. બસ તેલ માં એને તડી દીધું. પાંચ મિનિટ માં એ તો રેડી એતો પાંચ મિનિટ માં રેડી થઈ જ જાય. એટલો વારની લાગે પકોડા બનાવવામાં તો બનાવવામાં બી નહી અને ખાવામાં બી નહિ. જેટલી સ્પીડ થી બને ને એટલી સ્પીડ થી ખવાય બી જાય.
હા ને ગરમ ગરમ હોય તો જ એમ ભાવે ભી એમ.
હમ નવા વરસાદમાં તો એવું જ બધું ખાવાનું મન થાય મારી મમ્મી આપડે કે તેથી પેલા વ્હાઈટ ઢોકળા વ્હાઈટ ઢોકળા મને કે બનાવ મેં કીધું તો મને નહી આવડે એમ કઈ જોઈ લે યુટ્યુબ છે.
હા.
પણ એમાં તો એનો એમાં બી એનું પેલું એને બાફવાનું આવે એનો પેલો લોટ આવે તે એ ખીરું છે એ તો રેડીમેડ લાવવું પડે ને. એટલે ઘરે બી બની શકે પણ ને એક દિવસ પેલા એને બોળી રાખવા પડે એ દાળ ને ચોખા ને એમાંથી જ કઈ બને એવું તો મને એ તો નઈ ખબર હ પણ એનું બેટર રેડી મળે મારા ઘરે તો કર એ બેટર રેડી મળે પછી એને બી બાફી કાઢે પછી એમાં બી વગાર કરી દે
હાઆ.
આપણને આવું જ ચટપટી વસ્તુ જ બહું ભાવે. એટલે એના બારામાં જ ખબર હોય બીજું બધું શાક રોટલી થી શાક રોટલી દાળ ભાત તે તો બહુ દૂર આપડે એ તો બનાવતા બી નહીં આવડે.
અરે સેવ ટામેટા નું શાક ભી નહી બનાવતા આવડે જેમ કે તો બહુ ઈઝી છે.
હમ પરમ દિવસે જ મારી ભાઈ ની ફરમાઈશ પર મારી મમ્મી એ બનાવેલું.
હા.
ખાવામાં સારું લાગ્યું બનાવવામાં કંટાળા
એ જ.
પેલી છે તે મારી બાજુવાલી એક ફ્રેન્ડ ખબર ને એ નામ નામ તો હું ક સારું જ છે તો એ છે ને. આપણે જે આપણે નોર્મલ સેવ યુઝ કરે ને સેવ એના જગ્યા પર એ. આલુ સેવ આવે ને આલુ સેવ છે એકદમ તીખે તીખી લાલુ એ નાખી. ખી બનાવે શિવ ટામેટા શાક તેશ. સવના જે ક આલુ સેવ નાખે ખબર ને કેવું લાગતું હશે.
અરે એવીજ રીતે અમારી તાબી છે પેલું પંજાબી તડકાવ તે.
હા હા.
એનું બનાવે પછી રત્લામ રત્નામલી સેવા આવે એનું બનાવે.
આમ આ તો બધા વેફ ના બેી હવે શાક બનવા લાગી ગયા લાગે શાકભાજી શાકભાજી ખાવાના કંટાળ આવ તો એટલા બધા વેફર ના પડે કાથી હમ અરે આલુ સેવાનુંું તો મેં જોયલું મે તો વિચારવા આ કેવું લાગતું હો પછી મા દીપાઈ કોઈ દિવસ રાાય કરી જોવા એક દિવસ
અરે મેં બી પૂછ્યું કે ભાઈ કેવું લાગે તો એમ કે બહુ મસ્ત બને જો
આપણે ટ્રાય કરી જોવા પડે બધા બહ આવું બધું યુનિક યુનિક બનાવીને ખાય મેં હા કાલે રીતે યુટ્યુબમાં એક વિડયો્ટોલ કરતી તે પેલી લેઝ આવે વેપર એને એમાં બધો મસાલો લગાવ્યો ને એમાં બી બેસન નાખીને એને તરી દીધું તેલમાં નાખ હવે આ કેવું હવે વેપર ઓલરેડી તેલમાં તળાયેલી જ આવે એને આપણેે એમ જ ખાવાની તો એના ઉપર ઉપર મીઠું મસાલો ને બેસનમાં એને એનું બેટર બનાવીને અંદર એને ડીપ કરીને પછી એને તેલમાં ફ્રાય કરી દીધી
અરે બાપરે
હવે મેં વિચારું આ કેવું હવે કઈ નવું
મેં ભી કાલેરે ખબર વચ્ચે પેલી રેસીિપી વાયરલ થેલી ત આ વેફર માં કાંદા મરચા બધા મસાલા નાખીને એમ જ ખાવાનું એમ
હ એલી બી પલ બનાઈ દીધ
હા હા એની ભેલ જેવી બનાવીને એમ બહુ સ્પાઈસી મસાલા એ લોકો નાખીને
હ હવે તો કઈનાથી બી કોઈ બી બધું બનાવવા લાગ્યું ત્યાં વડાપાવ માં બી પેલું આપડે પેલો જે છે ઓડો નહી આવે એ નાખી દે અંદર તો એનાથી કેવો ટેસ્ટ આપતો ખબર નહી એ વા ખબર ને કશે વડાપા વાળું નવું ખુલેલું છે તો એના અંદર વડા ભાવમાં એ ચેવડો આવે ને પેલો મીઠો ગાંઠિયા અને મકાઈ નો ચેવડો એું બધું મિક્સ આવે ને એ વાલું વડાપઉ માં નાખીને આપે ખબર નને કેવું લાગતું એ ટ્રાય કરી જોવું
અરે આ હરીફાઈમાં બધા ચકવા માટે એમ કઈ નવ લાખ
કઈ ને કઈ તો યુનિ ચાલ આપડે બી કઈ લોન્ચ કરીએ કઈ ન્યુ રેસીપી એકદમ યુનિક જે કોઈ જોયલું જ છે
કઈડી જ નનીસ
આપડે કોઈ એવા મેગી વાળ પીઝા આવું કોઈ સાંભળેલું જ ને એમ પીઝા ન જે પેલું આવે ને એનો રોટલો એના ઉપર ઉપ આપડણે મેગી નાખી દેવું પછી ઉપર ચીઝ નાખીને ઉપપને નાખું આપડે ન્યુડીશ લોન્ચ
હા મેગી વાળા પીઝા પછી મેગી વાળા મોમોઝ પાસ્તા વાળા મોમો હ
કઈ બી કોઈમાં કોઈ બી ફિલિંગ ભરી દે મોમો નાે બધા વેજ બસ તો આપડણે અંદર પાસ્તા ભરી દઈ કઈ બી આવે ત
મોટા લોકોને નહી તોમ છોટા નાના છોકરા હશે એ લોકોને તો ગમે જ જાાવ બધું
કેમ કે આવું યુનિક વાળું જે લોકો ખાવાનું ના શોખ ન એ લોકો તો ખાય જ છે ભલે ને એ કઈ બી હોય કેવું બી હોય.
હાજને તો એમ મોટા લોકોને તો એમ હારું બી બનાવીને આપે તો બી નહી ગમે.
એજ તો એક વાર તો ટ્રાય કરવા માટે તો બધા જ આવે.
હા!
કઈ નને આપડે આવું લોન્ચ કરવું બધું યુનિક યુનિક કઈ બી. ત્રણ ચાર બધી સોડા. પેલી સ્પ્રાઈટ ને પેલી કોકોકોલા ને મિક્સ કરી દે. કઈ નવી ચીજ. એકચુઅલી મેં એવું કરે હા અરે તે દિવસે આવું જ કર્યું. પેલી આગળ છે તે કાઉન્ટર શોપ બ્રધર્સ. એના થાચી પેલી બ્લુબેરી આવે કે બ્લુબેરી. પેલો બ્લુ કલરની હા એ બહુ મસ્ત લાગ. એ બ્લુબેરી એના અંદર મેં અડધી ઓરેન્જ નાયખી ને અડધી પાઇનએપલ નાયખી. ત્રણે એવું આખું પોકટેલ કરી દીધું. ટેસ્ટ બહુ મસ્ત લાય્ગો બધી સળ અંદર મિક્સ કરી દીધી.
બ્લુબેરી ભી તો બહુ મસ્ત લાગે યાર એની તો.
હા તે મેં એ એજ સોતી હતીહવે. ત્રણ સોડા મારી ઘરે લાવેલા હતા હવે મેં સોચું આ બી પીવા બી પીવા બી પી મે ત્રણેઉને ગ્લાસ માં થોડી થોડી રેડી દીધી. પછી પી લીધું પણ ટેસ્ટ તો સાર લાગ્યો કોઈ વાર આવું યુનિક બી ટ્રાય કરવા પડે.
હા પણ કોઈ વાર આમ કઈ હારું જ જેવું બની જાય કોઈ વાર તો એક એટલો ગંદો ટેસ્ટ આવે ને.
કે આપડું એ બધું સામાન બી વેસ્ટ
વેસ્ટ થઈ જાય.
કોઈ વાર ગલતી થી જ સારું બને બહ આપડે મહેનત બથી બહુ કોશિશ કરીને કરતાય નહી આવે તો હારુ જ બનહે બનહે ત્યારે ની જ હારું બને ને કોઈ વાર આપ તેમજ મસ્તી મસ્તી માં આપડે હળું બનાવી દઈએ.
હ અરે એક વાર તારી બાજુ વાળીએ પેલી મ મંચુરિયન બનાવેલો ખબર. એ કેવી રીતે બનાવેલું?
મંચુરિયન તો ઈઝી જ છે જોકે મંચુરિયન તો ખબર નહી કેના. પેલું એવ કોબી આવે કોબી.
હા!
એને કટિંગ કરી દે એકદમ ઝીણું ઝીણું પછી એનું પાની કાઢી દે. પછી એમાં ખબર નહી હું નાખે?
હા હું કઈ લાખે એટલે તો પેલું રાઉન્ડ રાઉન ગોલ ગોલ કરવામાં એમ થાય એ.
એમાં કઈ મેંદો વેંદો લાગતા અ હે. ના તો પછી સોયાબીન નો બી બને મંચુરિયન. પછી એની ગ્રેવી બનાવેને અંદર નાખી દે એને. બધી વેજીિટેબલ્સ હોય એનું પાણી કાઢી દે પછી કદ